હલો.
હા હેલો કેમ છો?
મજામાં, તમે કેમ છો? શું ચાલે છે?
બસ યાર હવે આજે તો આખો દિવસ યુટ્યુબ પર નવી સ્કીલ્સ વિશે વિડીયો જોતો હતો.
વાહ! કઈ સ્કીલ શીખવાની પ્લાનિંગ છે?
હમ્મ મને લાગે છે કે આજકાલ સ્કીલ વગર કઈ પણ પોસિબલ નથી એટલે ડિગ્રીની સાથે સાથે સ્કીલ પણ હોવી જોઈએ ને.
હમ્મ બિલકુલ સાચું. આજે કોમ્પિટિશન એટલું વધી ગયું છે કે ખાલી માર્ક્સ થી કામ નથી ચાલતું.
હા પેલા લોકો કેહેતા હતા કે ડિગ્રી મળી ગઈ એટલે ચોપન મળી જશે. પણ હવે તો પ્રેક્ટિકલ સ્કીલ જોઈએ.
હમ્મ તો તમે કઈ સ્કેલ થી સ્ટાર્ટ કરવા માંગો છો.
હું તો કોડિંગ વિશે વિચારી રહ્યો છું.
હમ.
પણ સાથે સાથે કોમ્યુનિકેશન સ્કીલ પણ ઇમ્પ્રુવ કરવી છે.
હમ્મ કોમ્યુનિકેશન સ્કીલ ખરેખર પાવરફુલ છે. ઘણા ટેલેન્ટેડ લોકો ખાલી એક્સપ્રેસ નથી કરી શકતા એટલે પાછા પાછળ રહી જાય છે.
હા એક્ઝેક્ટલી મને પણ સ્ટેજ પર બોલવામાં કોન્ફિડન્સ ઓછો લાગે છે.
હમ્મ. કોન્ફિડન્સ પ્રેક્ટિસ થી આવે છે પેલા હું પણ ડરેલી હતી.
હમ્મ પછી શું કર્યું.
દરરોજ મિરર સામે પાંચ મિનિટ વાત કરતી પછી ફ્રેન્ડ સાથે ડિસ ડિસકશન કરતી ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવ્યો.
નાઈ શ્યા આા તો ઈઝી લાગે છે.
હમ્મ ઈઝી જ છે પણ કન્સિસ્ટન્સી જોઈએ.
કન્સિસ્ટન્સી તે પ્રોબ્લેમ છે ને મોટિવેશન આવે ને પછી બે. દિવસમાં ગાયબ.
હમ્મ મોટિવેશન ટેમ્પરરી હોય છે ડિસિપ્લિન પરમાનેન્ટ હોય છે.
વાહ આ લાઈન તો નોટ કરવા જેવી છે.
હમ્મ. સાચું કઉ તો સ્કીલ લર્નિંગમાં ડિસિપ્લન જ બધું છે.
હમ્મ તમે હવે કઈ સ્કીલ શીખી રહ્યા છો અત્યારે
હું તો વિડીયો એડિટિંગ શીખી રહી છું
વિડીયો એડિટીંગ કેમ્પ
આજકાલ કન્ટેન્ટ ક્રિએશન નો જમાનો છે રીલ યુટ્યુબ માર્કેટ બધામાં એડિટિંગ યુઝફુલ છે.
હા એ વાત તો સાચી છે મને પણ એડિટિંગમાં ઘણો ઇન્ટરેસ્ટ છે.
એ સ્ટાર્ટ કરી દ્યો મોબાઈલ થી પણ ઘણું બધું થઈ શકે છે
હા એ તો છે લોકો તો કહે છે કે લેપટોપ જોઈએ.
હા લેપટોપ હેલ્પ હેલ્પફુલ છે પણ બિગનિંગ માટે મોબાઈલ ઇનફ છે
હમ્મ તમે કેટલો ટાઈમ લાગ્યો એડિટિંગ શીખવામાં
બેસિક એડિટિંગ એક મહિનામાં આવી ગઈ પણ માસ્ટરી માટે વર્ષો લાગ્યો.
હમ્મ માસ્ટરી તો દરેક સ્કીલમાં ટાઈમ લેજ
હા લોકો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ માંગે છે.
સોશિયલ મીડિયા પણ એવી આદત પાડી દીધી છે બધું ફાસ્ટ જોઈએ બધાને
હમ્મ સાચું ગયું પણ રિયલ લાાઈફમાં ગ્રોથ સ્લો બાય છે હોય છે.
હમ્મ એકદમ સાચું જીમ હોય કોડિંગ હોય કે પછી લેંગ્વેજ લર્નિંગ બધામાં પેશન્સ જોઈએ.
હમ્મ લેંગ્વેજ લર્નિંગ ની વાત કરી તો મને ઈંગ્લિશ ઇમ્પ ઇમ્પ્રુવ કરવી છે.
મને પણ એના માટે આપણે શું કરી રહ્યા છો.
ઈંગ્લિશ પોડકાસ્ટ સાંભળું છુ, ઇંગ્લિશમા આર્ટિકલ્સ વાંચુ છુ.
હમ હું પણ ટ્રાય કરીશ
પેલા ડિફિકલ્ટ લાગશે પણ ગ્રેજ્યુઅલી ઈઝી થશે.
હમ આપે સ્કૂલમાં ઈંગ્લિશ શીખ્યા હતા, પણ સ્પીકિંગ પ્રેક્ટિસ ઓછી તે એટલે અત્યારે થોડુંક કેવડ આવે છે.
હા નોલેજ હતી પણ કોન્ફિડન્સ ન હતો.
હવે ઇન્ટરનેટ થી બધી ઓપોર્ચ્યુનિટીસ અવેલેબલ છે.
હમ એક્ઝેક્ટલી ફ્રી માં કેટલું બધું શીખવા મળે છે.
હા પેલા લોકોને કોર્સીિસ માટે પૈસા ખર્ચવા પડતા હતા.
હા હવે તો યુટ્યુબ યુનિવર્સિટી છે.
હા હા સાચી વાત
પણ પ્રોબ્લેમ એ છે કે કન્ટેન્ટ એટલું બધું છે, કે લોકો કન્ફ્યુઝમાં પડી જાય છે.
હમ્મ એક વિડિયો કહે આ કરો ને બીજો વિડિયો કહે કે આ ના કરો
હમ એટલે એક સોર સિલેક્ટ કરીને ફોલો કરવુ
હમ મલ્ટીટાસ્કિંગ કરતા ફોકસ બેટર છેને.
હમ એપસી લિટ
અમને લાગે છે, કે સોફ્ટ સ્કલ્સ વધારે મ્પ ઇમ્પોર્ટન્ટ છે, કે પછી ટેકનિકલ સ્કીલ્સ
બંને ઇમ્પોર્ટન્ટ છે, ટેકનિકલ સ્કીિલ જોબ આપશે અને સોફ્ટવે સ્કીિલ ગ્રોથ આપશે
વાહ સર સર સાન્સવ
હમ્મ અ એક્ઝામ્પલ જોઈએ, એક એન્જિનિયર બ્રિલિયન્ટ હોય, પણ કોમ્યુનિકેશન વીક હોય તો લીડરશીપ. ટોલ માં પ્રોબ્લેમ આવે
હમ્મ ને એવરેજ ટેકનિકલ નોલેજ સાથે પણ કોન્ફિડન્ટ પર્સન ઓપોર્ચ્યુનિટીસ લઇ જાય.
હમ એક્ઝાક્ટલી
મને એક બીજી સ્કીિલ ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
કઈ
પબ્લિક સ્પીકિંગ
હમ ઈ પણ બહુ યુઝફુલ સ્કીિલ છે.
હા આજે સોશિયલ મીડિયા પર જોયુ. કે એ આઈ ઘણી જોબ્સ ને રિપ્લેસ કરી દે છે.
હા મને નથી લાગતું કે એ આઈ બધી જોબ્સ રિપ્લેસ કરી દેશે પણ જો જે લોકો એઆઈ નો ઉપયોગ નહી, કરતા એમને ચેલેન્જ જરૂર આવશે
એટલે એઆઈ થી ડરવાની જગ્યાએ એઆઈ શીખવું જોઈએ.
હમ એક્ઝક્ટલી દરેક નવી ટેકનોલોજી આવે ત્યારે લોકો પેલા ડરે છે, પછી એના સાથે અડપ્ટ થઈ જાય છે.
ને કોડિંગ ની વાત કરીએ તો ઘણા લોકો કહે છે કે કોડિંગ ફ્યુચર છે.
હા કોડિંગ માત્ર ફ્યુચર નથી પણ પ્રેઝન્ટ પણ છે.
મને કઈ વાર કોડિંગ ડિફિકલ્ટ લાગે છે.
હા સ્ટાર્ટિંગમાં બધાને લાગે છે પેલા દિવસે કોઈ એક્સપર્ટ નથી બનતું.
હમ તમે કોડિંગ ક્યારે સ્ટાર્ટ કરી હતી.
અ કોલેજમાં ક્યુરિયોસિટી થી સ્ટાર્ટ કરી હતી પેલા હેલોવર્ લખ્યું હતું અને. એટલી ખુશી થઈ હતી જેમ કે કોઈ મોટો પ્રોજેક્ટ બનાવ્યો હોય.
હા હા નાના અચીવમેન્ટ પણ એક્સાઈટિંગ હોય છે.
હમ બિલકુલ. કોડિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે પ્રોબ્લેમ સોલ્વિંગ.
લેગ્વવેજ ઈમપોટેન્ટ નહી.
લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ છે પણ લોજીક એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે.
મતલબ સી આવડે તો પાયથન શીખવુ ઈઝી બની જાય એવું.
હા એકવાર લોજિક સમજી જાય પછી લેંગ્વેજ. બદલાવી ઈઝી થઈ જાય.
હમ મને કઈ વાર લાગે છે કે. કોડિંગ શરૂ કરવા માટે પરફેક્ટ લેપટોપ જોઈએ.
નઈ યાર પેલા નોલેજ જોઈએ પછી ટૂલ્સ આવે.
તો મોબાઈલ થી કોડિંગ શીખાય.
બેસિક લેવલ સુધી તો ઈઝીલી શીખાય.
પણ આજે એ આઈ ટૂલ્સ પણ કોડ લખીને આપે છે.
હા પણ એઆઈ નો કોડ સમજવું પણ આવડવું જોઈએ.
હા એ પણ છે નહી તો ઈન્ટરવ્યુ માં પ્રોબ્લેમ થાય ને.
હમ એક્ઝેક્ટલી. જો એઆઈ લખીને આપે અને તમે એક્સપ્લેન જ ના કરી શકો તો ફાયદો શું.
સાચી વાત.
એ આઈ એક કેલ્ક્યુલેટર જેવું છે કેલ્ક્યુલેટર આન્સર આપે પણ મેથ સમજવું તો. પડશે જ.
વાહ મસ્ત એક્ઝામ્પલ આપ્યું.
હમ. ઘણા સ્ટુડન્ટ એઆઈથી ડાયરેક્ટ અસાઈનમેન્ટ બનાવડાવે છે.
પણ એનાથી લર્નિંગ નથી થાતી.
હમ બસ એજ પ્રોબ્લેમ છે.
તો એઆઈનો બેસ્ટ યુઝ શું હોય.
લર્નિંગ પાર્ટનર તરીકે.
હમ એની એક્ઝામ્પલ.
જો કોડિંગમાં એરર આવે તો એ આઈ ને પૂછું કન્સેપ્ટ. સમજ ના પડે તો એ આઈ પૂછવું પ્રેક્ટિસ ક્વેશચન્સ માંગવા.
એટલે ટીચરની જેમ યુઝ કરવું એમ ને.
હા પણ બ્લાઈન્ડલી ટ્રસ્ટ ના કરવું.
કારણ કે કઈ વાર એ આઈ પણ મિસ્ટેક કરી શકે છે.
હમ એબ્સોલ્યુટલી.
એ આઈ ફિલ્ડમાં કેટલા ઓપ્શન છે.
ઘણા મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, કમ્પ્યુટરવઝન રોબોટિક્સ એ પ જનરેટિવ એ આઈ
એન એલપી એનએલપી એટલે શુ
અ એનએલપી એટલે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ કમ્પ્યુટર ને હ્યુમન લેંગ્વેજ સમજવાની ટેકનોલોજી
એટલે ચેટ જીપીટી જેવા સિસ્ટમ છે, એમ ને
હા એના જેવાજ
તો તો ફ્યુચર માં એ આઈ એન્જિનની ડિમાન્ડ વધશે
હમ ઘણી વધ છે, પણ સાથે સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ પણ જોઈએ.
હમ ફંડામેન્ટલ્સ એટલે
અ પ્રોગ્રામિંગ, ડેટા સ્ટ્રક્ચરસ, એલ્ગોરથમ્સ અને મેથમેટિક્સ
ઓકે સમજી ગયો આજની આ વાતથી મને ઘણું શીખવા મળ્યુ
મને પણ
ચાલો પછી ફરી કોઈ નવા ટોપિક સાથે વાત કરીએ.
ઓકે શ્યોર બાય